રે આપલે આપલે સારી -
હા, બોલો બોલો.
હુ ચાલે શાંતિ
બસ શાંતિ. કેદારનાથ થી ક્યારે આયા?
કેદારનાથ આયા જોને હજુ ચાર દિવસ થયા.
એવું છે.
હા.
બરાબર, મને વાત મલેલી કેદારનાથ ગયા કે, મૈં કીધુ. કીધુ પણ નઈ ગતા રહ્યા. અમે આવત નઈ કીધું હોત તો?
પણ મને થોડી ખબર હતી યાર. મેં ટેટસ મકેલુજ ને આ ટ્રીપ નું તમે જોયું હતું ખરું. લાયક એ આલે તે તેટસ ને તો તમેં યાર ફોન કર્યો હોત તો.
એ ખબર નહી કામમાં હશે એટલે તો ઉતાવળમાં જ જોઈ લીધું હશે.
શોપિંગમાં પડે હોય એટલે હું ફરી કઈ થી પણ કરું યાર મને યાદ ના હોય ને
હમ્મ બરાબર બરાબર
હાફરી બસ બહ મજા આઈ
હમ્મ બરાબર
આ બાજુ વરસાદ ચાલુ છે એ બાજુ તો સારા બરફ પડે
એવું જ ને
તા
મજા આમ પબ્લિક પબ્લિક હશે ને બઉ
હ બ માપનું એમ અત્યારે તો
બરાબર
હમ આવે બધું પબ્લિક આવે ખરું પણ આમ તો
કેટલા દિવસનો પોગ્રામ હતો
પંદર દિવસનો
એટલે બીજે
બીજે બધે ચાર ધામ યાત્રા બાર જ્યોતિર્લિંગ એ બધું બોલો બોલો હું ચાલે હલો
તા ચાલતા બર બસ સ્ટેન્ડ બાજુ આયા છે હેડકા એડકા
હ હા
હા હા
તો બીજી ટ્રીપ ગોઠવી દે મહિના ભરી આવું હોય તો ફોન કરીશ તમને
એવું કઇની
એ અહી નજીક નજીક જ છે દ્વારકા ને એમ
હમ બરાબર
હમ મહિને ફરી છે ને આ નવ દસ તારીખે નવ નવ દસ અગિયાર ત્રણ દિવસ અય છે આ મહિના જવું હોય તો
એવું છે એમ
હા આ મહિનામા જવું હોય તો નવ દસ અગિયાર ત્રણ નાઈટ બે દિવસ
હા
હા
આ મહિને તો કદાચ ની નીકળે
તો આવતા મહિને જ જે આ મ આ મહિનાના એન્ડિંગમાં હોય છે
એવું છે એમ એન્ડિંગમાં છે નવ દસ તારીખે છે એવું છે
હ આ મહિનામાં બે ટ્રીપ છે
હ બરાબર બરાબર
હમ આવું હોય તો કેજો ફોન બોન કરીશ તમને મજાઆવે ફરવાની બસ
હા
દા ને પણ વાત કરયે
હ હ જેને આવું હોય એને બધાને વાત કરજો વાધો નઈ
હમ
ફેસિલિટી બધીમાં આવી જાય પૈસા પડે એટલે ખાવા રેવાનું પીવાનું
બરાબ બધું આ એમનું જ એમ
બધું એમનું જ આવી જાય ખાલી આપડે ભાડું ભરવાનું જે ભાડું થતું હોય એ કે ભઈ ખાવા પીવા રેવાનું કે આપડે તઈ ફરીએ ફરવાનું તો આપડે ખરીદી કરીએ આપડે ખાલી બાકી તો ખાવા પીવા પીવાનું આનું બધું એમનામાં આવી જ જાય
બરાબર છે.
હવાર ચા નાસ્તો બપોરનું ખાવાનું પછી હોજે ચા નાસ્તો રાતનો ખાવાનું
બરાબર.
બે ટાઈમ પાકું ભોજન બે ટાઈમ ચા નસ્તો આ
હમ બે ટાઈમ ચા નાસ્ત
શાંતિ ફરી લેવાય એટલો ટાઈમ મળે આપડેને કે આરામથી બધી જગ્યાઓ ફરીને આવીએ આમ
બરાબર. એટલે ટૂંકમાં આપડે ખાલી આપડો ખર્ચો કરવાનો બીજું બધું એમનું જાય છે.
હ આપડે ખાલી ખરીદી કરીએ આપડે દ ઘર માટે કશું લેવું છે પ્રસાદ બરસાદ એ બધું આપડા પૈસા લેવાનું બીજું બધું તો એ લોકોને ખર્ચો આવી જાય ખાવા પીવા રેવાનો
હમ બરાબર.
એ લોકો રહેેવા માટે હોલ રાખે આપડે રૂમ લેવું હોય તો પર્સનલ અલગ થી લઈ શકીએ.
એવું છે.
હા આપડે એવી ઈચ્છા હતા કે પર્સનલ રહેવું છે મારે પર્સનલ રૂમે તો પર્સનલ લઈ શકો તમે હોલમાં લેવું તો હોલમાં એ લોકો બે હોલ બુક કરે જ મોટા એમાં રેવાય તો એમાં
બરાબર.
હમ એટલે આપડી ઈચ્છા આપણેે જેમાં રેવું હોય એમાં મફત એ લોકો રાખે એમાં રેવું હોય તોયને રૂમ રાખવી હોય તો રૂમમાં.
હા એટલે પ્રઇવેટ આપડે કઈક લાગે કઈ મજા નહી આવતી તો પોતાનું અલગ
હા ક આ કેવું બધા વિચિત્ર પબ્લિક આવે
હમ હમ.
આ કમ્ફર્ટેબલ ના લાગતું હોય આપડે એવું થાય કે કમ્ફર્ટેબલ નહી લાગતું હવે રૂમ લેવા જઈએ તો રૂમ લઈ લેવાની અલગ થી
એ પછી રૂમ ના પૈસા આપડે આવીને અલગથી લઈ લેવાનું હા આપડી રીતના લઈ લેવાનું જે તો રૂમ ના પૈસા હતા એ આલી ને લઈ લેવાના
બરાબર.
હમ.
સવારે તો પછી એમની રીતે એમની જોડે આપડે જતું રહે
હે.
ભાઈ સવારે જ પાછી એમની જોડે જોઈન થઈ જવાનું
હા એ તો એવું પાછું અવાર ટાઈમ આલી દે લોકો આટલા આગે નીકળવાનું છે આજે અહીંયા આવી જગ્યાએ ફરવા હા એ ટાઈમે આપડે અડધો કલાક પંદર મિનિટ વહેલું તૈયાર થાઈને તઈ બેસી જવાનું ચા નાસ્તો કરી લેવાનો રેડી જોઈ તઈ લગીને ચા નાસ્તો કર બધાને આઈ જાય એટલે ફરી એ લોકો ઉપાડે તઈથી જઈ જવાનું એ હા.
એ લોકો જે રૂમ રાખ્યા અમે કેદારનાથ ગયેલા તો એમાં હોલમાં તમે એમની જોડે રહેલા અલગ રૂમ લીધેલી?
ના અલગથી પર્સનલ લીધી હતી.
હા હા બરાબર.
આ કેદારનાથ ગયા હતા આગળ હોલ ના નાના હતા. હ મજા આવવી નથી ઊંઘવાની ગીચો ગીચો હતું પબ્લિક વધારે હતું મેં વિચાર્યું કે કઈ પબ્લિક માં આટલું બધું એ કરો કરતા અલગ થી રૂમ લઈ લીધી બારસો રૂપિયા ની
બરાબર એક રૂમમાં કેટલા હતા તમે જન.
અમે એક રૂમમાં ત્રણ ચાર જણ.
બરાબર હોલમાં તો તમાર ગાદલા ને એવું જ આપતા હશે ને બેડ એવું તો કઈ નઈ હોય ને
ના ના બેડ ના આવે એ ગાદ ગાદલા એવીું ના હાલે ગાદલા આપે આપડા ગાદલા તો આપડે આપડા પૈસા થી લેવાના આપડે લેવા હોય તો હા બસ દસ વીસ રૂપિયા લે ગાદલાના લઈ લેવાનું પણ જેટલા હોય એ પ્રમાણે એગાદલા લઈ લેવાના
હા બરાબર
સારી જગ્યા એ બધું રાખે એમ રોકા બોકા સુવિધા મળી આવે આપડેને બધી
હા હા
શિયાળો બિયાળો હોય ઠંડી લાગતી હોય તો ગરમ પાણી મળી આવે બધું મળી આવે.
વ ઓઢવા બોઢવા માટે ચોરસા આવે.
બધું મળી આવે વ્યવસ્થિત જગ્યા એમ સાફ ચોખી એમ. આપડને રહેવાનું ગમે એવી જગ્યા. જેવી તેવી નહીં આમ હારી જગ્યા લાગે.
બરાબર
હમ મલા મનાની મલા નિવાળ ટ્ર્રીપ જવું એ તો
મનાલી બરાબર
હા મનાલી
હા હા
એમાં બેજણ ન પેકેજ પચીસ હજાર રૂપિયા નું.
ભેગુ પચીસ હજાર માં બે હજાર એમ
હા પણ એ ખાલી કપલ નું પેકેજ છે ફેમિલી નું ને કપલ પેકેજ પચીસ હજાર રૂપિયા
હું બરાબર હે કેટલા દિવસ માટે
એ સાત દિવસ માટે.
બરાબર
એક અઠવાડિયા લાગી ને ચાલે બધું.
હ એટલે મા નાલી આજુબાજુ એરિયા બધી
હા એ બધું જે ફરવાનું હોય તો એ બધું ફરવાનું
હો હો
હમ
બરાબર
પચીસ હજાર તો હારા કેહેવાય આપડે પર્સનલ કરીને જઈએ તો આપડને બહુ મોંગુ પડીએ આવે
હા
હા અમે પર્સનલમાં ગયા હતા અઢી લાખ રૂપિયા થઈ ગયેલા.
પર્સનલ નો જાઓ એટલે તમારે બધો ખર્ચો પોતાના ઉપર જ ઉઠાય
અડધો લે રહેેવાનો, ખાવાનો, ગાડી લઈને ગયા હોય તો ગાડી ન ખર્ચો
પેલું ટ્રીપ પર ગયા હોય તો બધાનું ભેગું હોય એટલે
ટ્રીપમાં તો બધું આવી જાય અંદર આપડે કશું પુરા પુરા નહી ખાલી આપડે તો એ જે બાર અલગ થી ખાઈએ આપડે દાર નાસ્તો વાસ્તો કરવાની ઈચ્છા થાય. કરી આપડે, એ બધો ખર્ચો થાય જ
હા, બરાબર.
આ પચીસ હજાર, પચી હજાર માં બે જણ નું ફરવાનું થઇ જાય આરામ થી, મજા આઈ જાય, પચી હજાર તો બહુ કેવ, સસ્તું કેવાય. પહી કઈ પચી હજાર ને કઈ અઢી લાખ
બેસવા બેસવા મલે બસ માં બધા હોય એટલે આમ એટલી બધી ચિંતા
સ્લીપર, સ્લીપરમાં.
સ્લીપરમાં જાવાનું એમ? હમ્મ. સ્લીપર, ઊંઘતા-ઊંઘતા જાવાનું.
આરામથી
બરાબર.
જોવો ને એક બસમાં મિનિમમ કેટલા કપલ આવે પંદર થી વીસ કપલ આવે, એટલી જગ્યા હોય.
હમ્મ, બરાબર ચાલે, એટલે બધા ભેગા જાયને રીતે ફરે એમ.
આમ પર્સનલ રૂમ જેવું જ, દરવાજા વાળી, કેબિન વાળી જગ્યા.
હમ્મ-હમ્મ.
કોઈ જોઈ ના શકે તમને, પ્રાઈવેસી ફૂલ પ્રાઈવેસી એમ. તમારે બારી આગડી પડદો આલેલો હોય, તમારા આમ અંદર પડદો બંધ કરીન ઊંઘી જવું હોય તો હુઈ જવાય.
હમ્મ. બરાબર એટલે ઊઘા બુઘા એમ કમ્પ્લીટ જગ્યા કમ્પ કમ્ફર્ટ ટેબલ, હા સારું કહેવાય એ તો. બીજી આ આપડે બીજી બધી બસો